હલો હા હલો
હું કરે
કઈ નઈ નવરાત્રી ની તૈયારી ચાલુ બધી
હા હા
તો નવરાત્રીના નવા કપડાં બી દીધા હે ને
બાકી છે બાકી જ છે આજે લેવા જ જવાના છે બજાર લેવા જવાના છે એટલે લીઆ હું ત તમારી કેવી ચાલે તૈયારી નવરાત્રીની
અમારે તો એકદમ ફૂલ તિયારી ચાલે કપડાં બી મેં તો બધા નવે નવ દિવસ ના લી આવેલી અલગ અલગ
એવા કેવા કેવા લાઈવી
ચોલી જ લાઈવી વરી રોજ ને દાંડિયા જ લઈ આવી
હમ મારે બી લેવાના જ છે અમે જોઈએ અમે સિમ્પલ સિમ્પલ જ લેવાની છે મારે તો કઈ વધારે લેવાની નહી મલે કેમ કે નવે નવ દિવસ ના લેવાના એટલે બધા હું કે બજેટમાં એટલા જ લેવા પડે એમ એવું
હું કે તમારી સોસાયટી માં ત હા શું કે તમારી સોસાયટીમાં
મજા હા તમારે તો પાસવારમાં જતા હે કે પાસવારમાં હ બ મજા આવતી હ
હા એમ મજા આવે અમારે સોસાયટી માં બી રમે પણ પાસ વાળુંમાં મજા આવે એમ ત્રણ ત્રણ રાઉન્ડ રમાતા હોય એમને નવરાત્રી ના હ એમાં પેલા સિમ્પલ પેલા શાંતિ થી ચાલુ કર પછી થોડુંક ફાસ પછી લાસ્ટમાં એમ ત્યારે મજા આવી જે લાસ થર્ડ રાઉન્ડય ને એમાં ત્યારે મજા આવી જાય એમ
અમારે ભી કલ અમારે બાજુ તો પેલા સિમ્પલ ગરબાથી ચાલુ કરે પછી થોડુંક ધીમે થોડુંક ફાસ્ટ પછી હ ર ફ ફાસ ક દેને પછી દોડિયા ચાલુ કરે અને છેલ્લે ફ્રી ડાન્સ ભી કરે
તમારી બાજુ બો ના છે કે તમારે બજબુ ના છે કે પાછા બધા
હા અમારી પાસે બહ ના બધા
હમ
કેટલા દિવસ જાય નવરાત્રીમાં
અમે તો એમ તો નવા નવા દિવસ જ એમ પણ અમે કોઈ દિવસે કામ આવી જઈએ તો નહી જઈએ એવું કરીએ તું તો નવે નવ દિવસ જતી હે ને ભાઈ
હા નવા દિવસ સ્ટાર્ટિંગ થઈ ત્યા એન્ડ થાય ત્યાં સુધી ગરબા રમવાની ચા જ બહુ મજા કરીએ અમે તો
નવરાત્રી આવે એટલે નવે નવ દિવસ સુધી હું કઈ એમ જ વ્યસ્ત રહેવાનું ને નવ દિવસ ક્યારે પતી જાય ખબર જ નહી પડે હું ક ચ ચાલુ થીને તરત જ જેવા પડી જાય હ ખબર જ નહી પડી રહી
હા નવરાત્ર્રી નવરાત્ર્રી હો આવેને હાથે એક્ઝામ ભી આવે
એજ એજ એમાં લોચો પડી જાય કે પાછો
હાં આ વખતે તો પેલા બધું વાંચી કા્યું છે એક્ઝામ નું પ્રસિજ ઘરબર રમવા જવાની છે
હમ પણ કઈ નઈ એક વીક તો છે ને તારે પણ નવરાત્રી હ એક્ઝામ પતે નઈ પેલા નવરાત્રી આવે કે પચ્ચી એઝામ આવે કે તારી
હા
મહેનત કરજ ભાઈ બરાબર એક્ઝામમાં બહ ગરબા જ રમવા નની જાય કરતી
હા તાર હારું એામ નવરાત્ર્રી પહેલા જ એામ પતી ગ એરલે
હા એ શાંતિ નહ એટલે મારે ટેન્શન નહી હોય એમ તો નવરાત્રી બી હોય હ એક્ઝામ બી હોય પછી નવરાત્રી માં ગરબા રમમાંજા એમ કે પછી ઘેરે વાંચું કઈ સમજ જ નઈ પડે એમ નને એક્ઝામને નવરાત્રી બંને હાથે હોય તો પેલું ડીજા ના બ આવતા હોય તેના લીધે વંચાઈ બીની ઘર હતા એવું થાય
એટલે તો મેું પેલા જ વાંચી કીધું એ એટલે નવરાત્રીમાં પછી ગરબાર જવા એ મજા આવે પછી યા તો પછી બહુ યાદ આવે નવરાત્રીની
હા એ બી છે નાસ્તાઓડ બી રાખતા હોય ને તમારે સોસાયટીમાં નવરાત્રીમાં
હા નાસ્તો ભી કરાવો
હહ રાખે
ફ ફરસાને એવું સિમ્પલ જ હોય નવરાત્રત્રિમાં તો આરતી કરે પેલા પછી પ્રસાદમાં બહ બુ રહી
છપ્પન બોગ રહ્યા હતા કે
હા તે માતાજી ને ભોગ લગાવે છપ્પન તો પ્રસાદમાં તો શીરો ને એવું બધું જોયું
હમ શું કરે બીજા બધા હરા ને ઘને
હા હાાલ અરે ત
બસ બસ શાંતિ હ કે તારી બેના લગન વધી ગયા શાંતિથી અટાથી
હા બધ તું સુ બીજા બધા આવેલા
અરે ટાઈમ જ નહ મળિલો ને એટલે નહ હોય એમ બાકી આવતે જ એમ
અરે આવતા તો બહુ મજા કરતા આપડે બે
કે બરાબર નાયચા હે કે હ હ કેવી મજા આવીવી લગ્નમાં
બ મજા આવી તને કેમ તો રોજના અલગ અલગ બધી થીમ રાખેલી હલ્દીની અલગ પહી મહેંદીની કઈ સંગીતની અલગ હવે રિસેપ્શન માં તો તાર આવવાનું જ છે રિસેપસન બાકી રાખે સટ હારે સ્પેશલ
એવું કે હા હા સડેજ છે ને
હા તવાત પડે તેમાં તો
સારું આવા વા ઇન્વિટેશન ઘરે આપવા આવે વાળ
હા લોકોને તો તને કેહેવાની જ રહી કે બહુ મજા આવેલી ડાન્સ કરવાની તો સ્પ લ ડાન્સ કરેલા વેડિંગ ના દિવસ હમ
હું જમમાં શું રાખેલો હતો તો
જમમાં તો દાળ ભાત શાક કચુંબર ડૂભી તો પછી પાણીપુરી ની સ્ટોલ બી લગાવેલી હતી પછી મુૂકવાસ્થી અલગ થી મૂકેલો તો સમોસા અને ચાઇનીઝ નું અલગ જ હતું કાઉન્ટર બધું જ રાખેલું તું જમવામાં તાર આવવા પડેને બહુ મજા આવેલી
એજ એજ અવાજ જ ની ને અમે રિસેપ્શન માં તો આવવાને તેમાં બી હ ને રિસેપ્શન માં બી હ ને સ્ટોલ ને એવું રાખવાના હો ને તમે
હા રિસેપ્શનમાં બી બધું જ રાખવાના છે છાસ ને બધું જ આઈસક્રીમ ન લગાવના સ ત્યા તો
એવું નાઈટમાં છે એટલે મજા આવે કે આઈસ્ક્રીમ ખાવાનું ને એ બધું
ટાટા ડોસા ને ઇડલી નેવ રાખણશે કેમામાં
એજ પેલા સ્ટાર્ટર ખવડઈ દેવાનું ને પછી એજ િનર વાલું હે ને હાજ
હા હા કરતા મરતા બધા
બી બચવો હોય ને નાંચવાનું ને બધ રાખેલું હો ને
હા હા બીજે બોલાવેલું છે તારે બરાબર ના ચો પણ હે લગ્ન ની આવેલી એટલે
હા હા બરાબર નાચા તમારી બાજુ તો નાચે બી બહુ કે પછા ગરાને એવાા બહુ રમતા હે કે ફ્રી ડાન્સ ને બા
હા બોરામે બધા ફ્રી ડાન્સને પેલા સ્ટાર્ટિંગ ગરબાથી થઈ
પછી ફ્રી ડાન્સ વડું છેલ્લે કરતા હે કે
હા, તે તો નાઇટમાં બાર એક વાગે જાય.
એ જ એ લગ્ન એટલે પછી મોતથી જ કરવાના, હં.
તે તો એક જ વાર, તો સાલા મજાક કરી લે.
ઓકે બીજા બડાા ઘરના હરાતે તો એક જ
હા, બધા રિસેપ્શનની તૈયારીમાં લાગેલા છે, બધા.
એના કપડા લઈ લેતા, રિસેપ્શનના કપડા લઈ લેતા.
એના બાકી છે.
હમ, હમ. શોપિંગ કરવાનો પણ પાછો બહુ કે હું લઉં ને હું કન્ફ્યુઝ પણ થઈ જાઉં.
હા, ગમતું નથી. કન્ફ્યુઝ થઈ જાય બધા, હા. દ-દ, એ સ્પેશિયલ કપડા, હા.
કયું છે બ્લેક કે વ્હાઇટ, કે શું છે? બ્લેક કે કોઈ થીમ રાખેલી? એ જ, મોસ્ટલી બધા એ જ રાખતા. એમ, બ્લેક ને એ જ રાખતા. હમ. શું કરે? બીજું વડું શાંતિ.
હા, શાંતિ. ચા પી લીધી કે બાકી છે?
બાકી જ છે, બાકી જ છે. હવે કંઈ નાસ્તો બનાવવો પડે. ભૂખ પણ લાગેલી છે, એટલે કંઈ નાસ્તો-માસ્તો બનાવું. સમોસા ને એવું, ને પછી. કંઈ હાથે? એમ મજા આવે નાસ્તામાં તો. હા, ખીચાઈ હોય તો સમોસા હોય ને, તો જ જેવું. બહુ વધારે ભાવ, એમ.
એમ તો જે પાત્ર ખાવાની ઈચ્છા થઈ, એટલે થોડી ભાવે ને પાત્ર લઈ દે. ખુશ થઈ બનાવે.
ચા થઈ હતી. પાત્ર પણ મસ્ત લાગે, કે પાછા...
હા.
તો આખું ખાવા કરી દેશે.
હા, રહેવા. મસ્ત બનાવે. કે, ભાઈ, તું તૈયાર લાવે ને? તમે પાત્રનો લોટ ને એવું તૈયાર લઈ આવે ને.
હા, તૈયાર જ બધું.
મહેનત પણ બહુ કરવાની. પછી પાત્ર બનાવવાનું ને એ બધું કરવાનું તેમાં.
એ જ તો, પણ લાગે મસ્ત. કે નહીં, પછી? એટલે કરી લેવાનું, ખાવાના રીતે.
હા એ બી છે હ પછી નાસ્તો કરે, પછી જમવાનું લેટ થતું હોય, હા ને, તમારે.
હા, અમે તો દસ વાગ્યે જ જઈએ.
હું બનાવવાની છું આજે.
હજુ તો મગની દાળ બનાવવાની છે.
હમ.
ને રોટલી ઘઉંની.
તમે તો ઘઉંની જ રોટલી ખાઓ ને પાછા.
હા, હજી તો. બટાકાની શાકભાજી બનાવવાની સાથે બે.
તમારે તો પાછું ઘણું, એટલે વધારે બનાવવું પડે. જમવાનું પાછું.
હા.
હમ.
નેચરલી, કામ બીજું.
બસ ચાલ્યા કરે ધીમે ધીમે ટાઈમ જ નહી મળે બસ એજ
હા હા એક દિવસે આવજે તો
હા ચાલતો
હા ચાલો હા